હલો
બોલો
હેલો, અમારે ભી બપોરે એવું જ થતુ તુ હલો પછી, એક કો પછી, એક વાર પ્રિયા એ મને કર્યો પ મેં પાછો એને કર્યોને, તો લાગે ગયો, હવે તારે બેક કોલ બાકી હ ને હા બ
બસ હા, બહાર બેઠા છીએ આજે હવા આવે છે, આજે મસ્ત
હમ્મ, મ તો તમારા સવર ઉપર ગુસ્ શું આવી, ગયો
શું કરીએ તો અત્યારે છે, ને હું કેમ છું ખબર કે મારે અહિયાં નજીક પડે છે એકદમ અને મારે અત્યારે ક્યાંય દૂર જવુ, નથી. કેમકે અત્યારે મને એક તો તો એક્ટવા મને આવડતું નથી હુ, શીખું છુ, અત્યારે તો એક્ટિવામાં બી શું છે, પપ્પા લઈને જાય તો ક્યાં હુ, રિક્ષાના ધક્કા ખઉં એના કરતા સારુ છે, કે અત્યારે હુ ચાલતી, ચાલતી જઉ છુ, કઈ એવો કઈ આવા જવાનો મારો કઈ ખર્ચો છે, નહી ચાલતી ચાલતી જઉન ચાલતી, ચાલતી આવઉ હવે જોવુ, થોડા દિવસ હજુ બરાબર હજુ મારું બીકોમ વીકોમ થોડી એ થોડી, પાસ કરઉ આમા નામાં પછી. હ આગળ હવે, ટ્રાય કરુ
હા, સાચી વાત
તો અહિયાં રવુ, જ નહી. મને આખી કપની ખબર છે, શું કે છે કે આ આ કંપનીમા રહેવું જ નથી. આખી કંપની વાળા કે છે, બોલો
આ તમારી સનની, ટૂક સમયમાં બંધ થઈ જશે સ્વભાવના લીધે
હો બંધ જ થઈ જશે આ કંપની પેલા એવું થતું ન એમ સ્વભાવ સારો હો એમ મીઠું ભૂલશે હો ને કામ કઢાઈ લેશે અને બીજા ના સામે આપણું ખરાબ દેખાડે
હા બીજ બ્રાહ્મણ ને એટલા
પેલા શું કેવાય કાઠિયાવાડી હોય ને કાઠિયાવાડી આવાજ
કાઠિયાવાડી એમે જાતના હલકા જોવા એમ
તા
હમ હમ બોલો
મને તો કાલે ભી પેલા લોકો અમારી મેડમ બી કેટલી રોઈ હતી શ્વેતા મેડમ ઉમા મેડમી એ લોકો ભી રોવી ગયા હતા
રોવા જ ન હવેમ આટલા વર્ષથી આપડા સાથે એ પ એકદમ હમ હમ આટલા વરસથી સાથે હોય એમ એકદમ છોડીએ તો
આવવાનાવા
હમ
કઈ નય બીજીું એ ઘણી એ છે
આકી દુનિયા પડી એ જવા દના મળી જશે કે તો ઈ લોકોને એ ફરક ની પડતો તો આપણને શું ફરક પડે સાચી વાતે કેમ હમ્મ પેલી રિયા બો વિચિત્ર છે એમાં
પ્રિયાને હમ્મ એ ગઈ વખતે કા આસ્થાને કઈ
હમ હમ હમ શું શું
આસ્થા દીધી કે આને છે કે જોબ જોવા માટે એવું કઈક હવે વાત હવે મલી તી પણ પેલી તો એવું કે છે ના ના ના આસ્થા એ નહીં ભડકાઈ એ તો શું છે કે આસ્થા એવું કેતી ને કે આ કંપનીમાં શું છે એ તો મોટી હતી એ પૈસા વાળી હતી તો એ તો મોટા આ અહીંય અહીંયા એમ છે ને અહીંયા તેમ છે ને કે હું તો આ કરી લઉં ને પેલું કરી લઉં ને એટલે કે ના ના આસ્થા આસ્થા હતી ને
હા હા હા હા પેલી બોવ રિચપર્સન હતી એ બો પૈસા સા વાડી હતી એ હમ
તો એ હતી તો એને એટલે ખબર ની પેલી રિયા તો મને એવું કહેતી હતી કે મેં સર ને આવું નઈ કીધું કે આસ્થા એ કે ભડકાઈ છે એવું નથી પણ કે હું એવું બોલી હતી કે મને કે એવું લાગે છે કે એ આસ્થા મારું બી બ્રેન વોસ કરતી તી તો કદાચ પ્રિયા નું બી કર્યું હશે એવું પેલી એ મને કીધું
હા
હા તો એવી જ વાત મા ખબર ની બંને નો પ્રિયઆ પેલીને કીધું કે તમારે લોકોને તમારા લોકોમાં ધ્યાન રાખવાનું બીજા કોઈની ફરિયાદ ની કરવાની
હા પણ આસ્થા આસ્થા અને રિયા બો વિચિત્ર રહ્યા
આસ્થા જતી રઈ
હા આસ્તા તો જતી રઈ પણ એનો છે ને રિયા એમ કેવા માંગે છે કે પ્રિયા ના આસ્થા એ શીખવાડ્યું એમ એટલે એ જોબ મૂકી હે ને
હ ના એટલે એવું તો પછી એવું હવે સર પેલો કેતો બી હતો કે હું કે નતો ને કે એટલે કંઈક કયું છે કે એટલે જ કે પ્રિયા મેડમ એવી રીતે કરે છે મને બી પૂછ્યું હતું કે શું થયું પ્રિયા મેડમ ને મેં કીધું સર એવું કઈ છે નઈ એને અને સારું મળે છે એટલે જઈ રહી છે એ
હમ હા ઉમા મેડમને બધાને પૂછ્યું તું પછી પ્રિયા ને કે તમારે મને સેલરી વધારવાનું કેવું હતું તો પ્રિયા કે મેં તમને કીધું તો તમે મને મોઢા ઉપર ના પાડી દીધું ને કે ત્રણ ચાર વાર મદદ કરી એક બી વાર મદદ એક વાર મદદ કરીને એમાં બી અમે પચાસ હજાર તો કેશ પાછા આપી દીધા તા એક વાર મદદ કરીને તમે ત્રણ ચાર વાર પહોચો ગુસ્સો ના આવે હા હા એલા બીજા કોક ના મોઢે એવું કીધું ત્રણ ચાર વાર મદદ કરીને એક વાર મદદ કરી તીને લાખ રૂપિયાની તો પાંચ મહિનામાં પાંચ પાંચ- ઉતરી ગયા ને પ્લસ પછી મારા જે લગ્ન માં બધા આપડામાં ના આવે પેલા સોરી દન કે કન્યાદાન એ બધું આવ્યું હતું ને તો એ પચાસ હજાર આવ્યું તું મારે પાટ સોરી ધોની બધું થઈને પચાસ હજાર આવ્યું હતું તો એ પછી એમને એમમાં મમ્મી આપી દીધા ક્યાં આપી દેતા સાહેબ માંગેને તો આપડે કરજો ઓછો થાય તો કેશ એને પચાસ હજાર આપ્યા અને પ્લસ તો પાંચ મહિનામાં તો એના પૈસા અમે લાખ રૂપ ઉતારી બી દીધા બોલ કયું એમ્પ્લોય એવું છે કે લાખ પચાસ લાખ રૂપિયા પાંચ મહિનામાં ઉતારી દેશે કે એમના નામ હોય કે બળ્યું એ હું કપાઈ જઈશ આજની ચકા આપવાના જ છ લાલચ હોય આપણામાં તો આપડે પ એ સાચું કે છે કે બળું આપડે આપતા જઈશું હું કામ કરતા જશ એવું થાયને પણ એનેને આપણા જોડે છે તો આપી દઈએ ખોટું વ માથે લઈ લઈને ફનું એવો તમારો જુઠ્ઠો સર બોલ
હ અરે મારી વખતે શું થયું તું મને ટીવી થયું તું ને તો તો એમાં એવું થયું હતું કે હું ઘરે હતી બરાબર એક મહિનો થયો ઘરે રહ્યાને તો સરારે એવું કીધું કે અનિતા મેડમ તમે વીમાર છો તમને કે સેલેરી મળશે તમે કામ નથી કર્યું પણ તમે બીમાર છો અને તમે હાથથી રહી ને કે વીમા નહી પડે એટલેમને સેલેરી અમને એવું કીધું પછી પ્રિયા એમને કીધું પછ સર એવું એવું કહેતા હતા મેં કીધું બરાબર છે વાંધો નહી પણ મને તો એવું થ ને કે મેં કીધું કામ નહી કર્યું તો આપ આપ ખોટું પગાર છે ને લઈએ તો મને એમ થયું કીધું ના ના એવું હવે નહી સારું લાગતુંેવું અને યું તો પછી પ્રિયાને પૂછ્યું કે શું કીધું અનિતા મેડમે તો પ્રિયા કીધું કે કે ના પાડે છે તો બેસ યાર પ્રિયા થોડી કેહેશે હા તમે આપી દો હવે તો એ જ કેહેશે ને કે ના ના
હા હા એ તો ના હ આપડે બી નાચ કે કે ના એ ના પાડે છે અ તો આપણે ડાયરેક્ટલી કે કહી કે હા આપી દો ને ક છે તમે એ કહો છો બસ બરોબર ને તો પછી હમ
તો એને માની લીધું કે હા વાંધો નહી કે ચાલશે પછી મારા જરૂર પડી કેમ કે મારે તો હોસ્પિટલના બહુ ખર્ચા હતા એ ટાઈમે તો પછી મેં મેં કીધું મને પંદર હજાર ની જરૂર છે, તો મને પંદર હજાર આપ
સેલેરી લઈ ને લીધી ને તે સેલરી લીધી તને કેટલું ટોર્ચર કરો ના કે કે એટલે સા અમારા પ્રિયા એ બી એક કરી કે પૈસા આપી દઈને એટલું સારું તોમાં મમ્મી અમે લોકો કીધુ કે રેવા દેને દસ દસ હજાર કરી અને મહિને કપસુ તો કે ના ના આપી જ દઈએ કે એવું
એવું જ માથાપન કોણ રા પછી મે મારા હા એ પહી હમણાં હમ કરે એ પછી ના સારું લાગે
હમ.
પંદર પંદર હજાર મેં લીધા તમ પા છા આપી દઈશ બરાબર પણ એ સર એવું ના કીધું કે રેવા દ તમારી તબિયત સારી થત.
સારી નથીજ
પછી મે શું પાંચ પાને મે આપી દીધા ને મને એમ
તો.
એ ટાઈમે જ મારું તો મગજ હટેલુ એ હવે એમ એમ્પ્લોયનુ ના વિચારે તો કોઈ એ બીજાનું
તો જરૂર બધાને પડે કેમ ના પડે તમારી કંપની ચાલે છે, ને તો એમ્પ્લોયના લીધે જ ચાલે છે, એ સારું પરફોર્મ કરે ને ત્યારે તમારી કંપની ચાલે બાકી તમે કરી બતાવો આવો પરફોર્મ
ત બરાબર છે, આમાં કેટલા પેલા જૂના લો કેટલા બિચારા મહેનત કરે છે, અને જૂના લોકોની બિલકુલ કદર નહી જે નવા નવા આવે ને એમને માથે ચડાવે એ માથે ચડી જાય એક મહિનો પૈ કરે નહી અને કાઢી મૂકે પઈ
ને પેલી આસ્થા તો બોવ લોફર છોકરી આઈ રિયા આવું કેતી હતી કે આસ્થા એ કાન ભર્યા. રિયા નુ કેવાનો મતલબ એમ હતું કે રીય આસ્થા એ પ્રિયાને બ્રેઇન વોશ કર્યું એમ
હા એવું જ કેહતી હતી અને શું તું પ્રિયાનું બી વ વધારે જ હતું એના જોડે હવે એ બંને આજુબાજુમાં બેસતા હતા તો શું આખો દિવસ એ લો લોકોને બસ આ આવું કરવું પેલું કરવું અને પ્રિયા શું છે, એવી ભોડી પડે છે. કોઈ બી હોય તો તરત એની વાતોમાં આવી જાય તો એ અવે કેતી ગઈ કે હા હા આવું કરવાનું પેલું કરવાનું પ્રિયા ને આના લીધે તો મારા કેટલા મારાન પ્રિયા ને બોલા બોલ કીધું તુ એનામાં ધ્યાન ના આપીશ કેટલી વાર અમારે તો બોલવાનું બી બો થ
ના પણ એમ પણ અમારા પ્રિયા ઉપરને લોડ બહુ પડતોતો. એના બ એ ત્રણ ચાર જણાનું કામ એકલું એટલે અમે બી એના ઘરે થી કેતાતા કે ના હોય તો તું તા સારી જોબ મલતી હોય ને એવી સેલરી ગોત એવું એવું કામ ગોત કેમ કે એનો બહુ લોડ પડતો ઘરે આવે ને તો બી એટલી લ્યુઝ લયુઝ થઈ જતી એક વ ખબરને કાનમાં કેવું થઈ ગયું તું ઈયરબડસ લગાઈ લગાઈને
હા હ એ તો ઈયરબર્ડ છે, ને એ આખો દિવસ બસ કાનના ભૂગણા નાખી ને કઈક ગીતો સાંભળશે ઘરે પડશે મેં કીધુ આટલું બધુ ના હોય થોડુ ઘણુ ઓછુ રાખ પછી એ પેલું થયું ને કાનમાં પછી એને ઓછું કર્યું
હા એ અમારે કોઈથી મગજમારી ના કરે એ ના કરે કોઈ થી મગજમારી
એની કોઈ મગજ મારી નથી પણ એ શું છે કે બધાની વાતોમાં બહુ જલ્દી આવી જતી
હા એ બી એમાં બી એના જે યોગ્ય લાગશે ની જ કરશે બલેબ વાતોમાં આવશે પણ જે એનું મન નહી પ્રમાણે એ નહી કરે એમ
હા એવી છે
હા એ જલ્દી આમ એવું નહી કરે એમ ભલે આવે વાત પણ એનું મન ના પાડશે એ નહી કરે અમે લો હાલ ના પાડી દેયીને એ બ નહી કરે એ પણ એના કે મારે કંપનીમાં રહેેવું જ નથી કે આ સુુંત્રણ ચાર જણા નું કામ મારી એકલાને કરવાનું એમાં કોઈ વેલ્યુ નહી સાહેબ જોડે તો હમે ઉમા મેડમને બધા બી કે છે કે સારું થયું પ્રિયા તો છો છોડી દીધી હવે એને ખબર પડશે કે કામ કેવી રીતે થાય આમ
તો હજુ તો હુંય છોડી દઈશ ને પછી એને હજુ ખબર પડશે કેમ કે અત્યારે તો ચલો હું સંભાળી લોઉ છું બધું કામ
તો પણ અમારા પ્રિયા જેટલું ના સંભાળી શકે કોઈ એના જેટલું કેમ કે એને જયારે બી ફોન કરી ને ત્યારે એને સપોર્ટના જ કોલ ચાલુ હોય અમારા જોડે બી એ વાત નથી કરતી બોલ અરે લંચ બી લંચ બી એટલો ટાઈમ નતો લેતો
હા અમારે તું ક અમા સપોર્ટ વાળા ને કહુ તો છું હવે તો હું પ્રય હતા અમારી પાસે એવું બી ટાઈમ કે ફોન જોઈએ એટલો બી
અને કઉ તો શું અમારી ઇમરજન્સી કામ હોય તો બી એ ફોન ના એ કરી શકે કે ના મારે કામ છે એને શું એ કર્યું એક મિનિટ
આમ તો શું દિવસના વીસ વીસ કોલ આવે છે